હાલો.
હા હેલો કેમ છે. હા મેં પણ મજામાં અરે તું શું કેતી હતી. મેં મેં તે મમ્મી મને કામમાં લગાવી દીધું હતું. એટલે મેં તારું વાત સાંભળી નથી હા હા થઈ ગયું એટલે તો મને મેં તને કોલ લગાવ્યું
એ મેં કેતી હતી ને મારી કેટ છે ને એને વાગી ગીગું યાર
કેવી રીતે યાર
હા એ છે ને આપડી જે વિન્ડો હોય છે ને
હા હા
હ મારી વિન્ડો ટુ ગયલી હા તો તે બાર સાઈડ હતી અને અમે લોકો વિન્ડો બંધ કરી નાખી અમને લાગ્યું કે એ અંદર છે પછી એ નીકળવા માંગતી હતી ને તો કાચમાં ફસી ગઈ એને બહુ વધારે લાગ્યું ગયું યાર હાથ પગ બધામાં લાગી ગયું છે ને
એ બાપા કેટલું લાગી ગયું વિિચારાને યાર એને તો એને તો મેં પણ જોયું છે આવીશ મેં જોવા
એને બહુ લોહી નીકળ્યું યાર અમે એ લોકો એટના રડ્યા એના માટે યાર
અરે રડું તો આવી જાય કોઈ પણ હોય એટલા વર્ષથી આપણે સાથે ર છે તો
હા તારું સૂઝ પણ હતું ને
હા યાર એ એ ગયો તો મને કેટલા દુઃખ થાયું તને તો ખબર છે ને
હા યાર આપડે જે જાનવર લોકો થી લગાવ થઈ જાય ને તો બહુ દુઃખ થાય પછી એ લોકોનું બહ જ
છે હમણાં એને ડોક્ટર પાસે લઈ ગયું કે નહી દિઈ
હા હા લઈ ગયું છે અને દવા આપ્યું છે અત્યારે થોડું સારું છે પણ ચાલ તો નથી એ બે ના બહી ર છે એક જગ્યા પર એને ખાવાનું આપવું પડે છે બહ દર છે ને યાર આપણને થોડું લાગી જાય તો કેટલું વધારે લાગે એ તો છોટું નાનું બાળક જેવું છે એને વધારે લાગ્યું કે તો કેટલું લાગતું હશે
આપણને પણ કેટલ દુઃખ થાય એ લોકોને લાગે કઈ પણ
હા ખુબ દુઃખ થાય છે અમારે પાપા એ કેટલું ખીજાવ્યું તમે લોકોને ધ્યાન રાખવાનું નહી થાય છે કે એ બધું ખૂબ જ ખીચાવ્યું બાપાએ
તારા તારા પપ્પા સાથે તો એનું બહુ લાગણી છે
બઉ વધારે છે તું જોઈ છે ને ઘરે કેટલું લગાવ છે ને પપ્પા હાથે
ના પાછા પાછળ ફરિયા કરે છે
હા એટલે પપ્પા આવ્યા એ દિવસ પપ્પા જલ્દી આવી ગયા લા એને જોવા માટે એને એટલું
અરે સાંભળી ને મને એટલું દુઃખ થાય છે કેવી રીતે લાગે
હા તું આવજે ને એને જોવા તો જોશે કેવી રીતે થઈ ગયું એકદમ પાતળ થઈ ગયું છે આજ એકદમ કઈ એકદમ મોડું છો ને એકદમ નાનું થઇ ગયું છે
એને સારી રીતે ખભડાવો અને ધ્યાન રાખો
હા એ જેને વોશરૂમ પણ નહી જઈ શકે હા યાર હા ખુબજ જો ને બહ ધારે વાગય્યું છે
અરે મને એમ લાગે છે કેટલું વાગય્યું હશે મને જોવાનું મન થાય છે
હા એનું પગ છે ને ત્યાં તેની હડ્ડી બધી અર અંદર ની દેખાયા કરે હડકા વગેરે હાથ નું બધું દેખાયા કરે જે આંખ છે ને આક ના બાજુ પડ છે ને ત્યાં પણ કપાઈ ગયું છે ને
બહ લાગી ગયું રે તો ડોક્ટર શું કીધું
એને એ ડોક્ટરે દવા આપ્યું છે અને કીધું છે કે એનું ધ્યાન રાખજો અને દવા ટાઈમ પર લગાવ અને મારા પાસે એક દિવસ એક બે દિવસ પછી લાવજો
હા હા દવાઈવા આ
હા આપ્યું છે એટલે તો થોડું સારું થયું છે
બસ સારું ને તો એકદમ સારું થઈ જાય તો સારું
હા
મને એવું થાય છે તો બેચારાને કેવી રીતે લાગ્યું મેં કેટલાય એમ તને ખબર છે તું ગામ મા હતી એક વાર તો એ ગાયબ થઈ ગયું હતું અચાનક મેં પણ એને બધા જગ્યા હોઈડી નહી મળ્યું પછી મેં
કયો હતો
અરે તને ખબર છે ખારા ને એ શું છે કિચન છે ન કચ કિચન ના બારીમાં હત
એ બહુ બદમાશ છે યાર ક્યારે ક્યારે મસ્તી પણ કર્યા ખરે
અરે બારીમાં એને રવાનું બહ મન થાય છે મે મે તે દિવસ મે વિચારતી તે ક્યાં ગયો ક્યાં બહ હોઈડી મે પછી મેં એને કીટી કીટી કીધું પછી બારી ખોઈલી તો ખબર પડ્યું એ તો અહિયાં જ છે અરે હા યાર એક તો તમે લોકો ગામમાં હતા અને એક તો મેં તારા ઘરે આવી પછી એ નહી મળે
હા યાર અમે લોકો ગામમાં હતા તો તું મારા બિલાડીને કેટલું ધ્યાન આપી છે ખાવા માટે આપ્યું છે યાર
પણ લાગણી થઈ જાય છે તને તો ખબર છે મને બહ એ લોકોથી પ્રેમ થઈ જાય છે
તને લાગણી છે એટલે તો તને ધ્યાન રાખ રાખવા માટે આપેલું ને મેં
ખબર છે ને મે એને ને એ બે ત્રણ ચિકન એમ જ આપતી હતી જય્યારે પણ આપ જ્યારે પણ આવું ત્યારે એને ખાવાનું આપ
હા એટલે અમે લોકો ગાઉથી આવ્યા હતા તો એ મોટું થઇ ગયલું
હા મેં વધારે આપી હતી ને એટલે
એ વાત એક એતું હતું કે વધારે પ્રેમ કરે છે એટલે મોટું થઇ ગયું
આ પેલા તો તને ખબર છે પેલા મેં તારી ઘરે આવતી હતી તો બહ ડર ડરતો હતો અને હમણાં તો કઈ નહી ડરે
હ હા એ બીજા બહાર ન માણસ જુએ છે ને તો ડરી જાય છે પછી એક બે દિવસ રહે તો દોસ્તો થઈ જાય છે એની
હા હા બહુ સારું છે બિચારાને કેવી રીતે લાગી ગય મને તો ટેન્શન થાય છે આવીશ મે મલવા
આવજે તું જોજે ને તને કેટલું ખરાબ લાગે કે કેવી હતું અને કેવું થઈ ગયું છે કોઈ આવે ને તો પહેલા તો એ ભાગી જતો હતો ને ત્યાં બેસે છે બેસી જ ર છે ભાગ ભાગતો પણ નથી એટલું વધારે દર થાય છે એને
હા યાર એ એ લોકો તો આપણને કહી પણ નહી શકે છે આપણને લાગે તો કેટલું થોડુંક કપાઈ જાય તો બહ લાગે આપણને એ લોકો વિચારો તો કઈ નઈ બોલી શકે
હા અને એનું એટલું દર થાય છે બોલી પણ નથી થતું કે અહિયા મને દર્દ થાય છે એવું થાય છે જો ને
હમ
આપણને થોડું કપાઈ જાય તો કેટલું લાગે છે તો કેટલું વધારે લાગ્યું છે તું જોજે અને તું બોલશે કે કેવી ક રીતે થઈ ગયો આ
અરે મને જરા કપાય તો મેં કેટલા રડવા લાગુ અને પછી મમ્મી આવે અને જોવે પછી મને
હમ એ તો જો
એ તો પ્રેમ થઈ જાય છે તો મારે ઘરે સુઝી હતું તો મને કેટલું એનાથી લાગણી થઈ ગઈ હતુ
હા એ જય્યારે હમ એ જયારે ખતમ થઇ ગયું
આજે પણ મને અફસોસ છે કે એ કેવી રીતે ચાલી ગયું આટલું ધ્યાન પણ રાખતી હતી અને કેવી રીતે આજે પણ મને અફસોસ છે અને ક્યારે યાદ કરું તો રડું પણ આવી જાય છે
હા અને આ એ તારે સુધી કોઈ ન વાત નથી સાભડતું તોું તારે જ વાત સાડતું હતું
હા યાર જયારે પણ મેં ધાાગા કટિંગ કરતી હતી અને મારી હા મેમે આવીને બેસી જતો જય્યારે હું તોું કઈ પણ ખઉં પછી નીકળી ને આવી જતો મારા પપ્પા પપ્પા જારે ખાય તો આવીને ઉભો થઈ જતો બહુ સારું હતો યાર
હા અને એને વધારે પ્રેમ હતું કેમ કે ખાવાનું આપતી હતી સારી રીતે રાખતી હતી એટલે વધારે પ્રેમ પોતાની માલિક થી વધારે પ્રેમ હોય
હા એકદમ બરાબર તને તો ખબર છે કેટલા દૂર દૂર જતી હતી મેં એના માટે પતું લાવવા માટે
હા યાર મને ખબર છે સવારે ઉઠી ને તું જતી હતી એના માટે
હ હા યાર
અને તારું એક હતું ને શું ને હું કેવાય યાર હા એ એ હતું ને એ પણ કેટલું પ્રેમ હતું તને એનાથી
ય બધું તો મને મમ્મી ક્યારે પણ ના પાડે છે નહી પાડવાનું કે કેમ કે તને બહુ પ્રેમ થઈ જાય છે પછી કાપવાની દે અને બધાની લાગણી થાય જાય ને કાપવાનું મન પણ નહી થાય
હે આપણને લાગણી થઈ જાય એટલે એનું ખોવાનું બહુ અફસોસ થાય છે યાર ખબર છે મારા પાસે છે ને મને પણ ખબર છે
હ એજ અને ક્યાં પણ ક્યાં પણ જવામાં પણ તકલીફ છે કોણ એનું ધ્યાન રાખ કો રાખશે એમ પણ મેં વિચારતી રેબિટ
એટલે તો મારા ઘરે છે ને એક જણની ઘર ઘરમાં રહેવું જ પડે છે આ
હા તો રહેવું જ પડેને એ એ લોકો પણ આપણા ઘરને સદસ્ય જેવું જ થઈ જાય છે એ લોકો વગર આપણને મન થોડી લાગે
હા બઉ લગાવ છે ને એટલે તને બહ દુઃખ થ થશે તને બહ દુઃખ થશે નેાર બે બે જાવાર તોું હોય નાખી છે
અરે બહ દખ મેં વન વીક ખાધું પીધું નની સારી રીતે મને ખબર છે મેં કેવી રીતે રહે
હમ યાર બહુ દુઃખ થાય છે હવે તું નથી પાલજે તને બહુ દુઃખ થાય છે તું કઈ કરવા નથી
એટલે યાર મમ્મી ના પાડે છે મને પણ એ બધું તને ખબર છે મેં બિલા બિલાડી પણ લાવવાની હતી અને વધધુ વાત પણ કરી લીધું પણ મમ્મી ના પાડી દીધું અને બધાને એટલું બધું ભાવે પણ ન એ લોકો ડરે છે બધા મારા ઘરે તો તને તો ખબર તારા તારા ઘરે એકદમ નાલા નાના હતા બિલાડ્યા તો પણ એ લોકો કેટલા ડરતા હતા હા એ લોકો ડર ઓકે યાર મને તો કઈ નહી એમ જ
તને આદત છેાર જાનવર વગેરે એ લોકો ની આદત નથી એટલે તું પાલે છે ને એટલે
લીધું એ એ મને ખવા નથી પાડું એ એ લોકો એનાથી ને નથી રડતા પણ બિલાડાથી ડડે છે
હા આદત નથી ને કોઈ કોઈને ડર લાગે છે કે મારી નાખ. ટલે તને તો ખૂબ
હ મને પણ બહુ પ્રેમ છે. તારા ઘરે તારી બેન ન બેન પણ કેટલા લાગણી છે એને પેલી તું એ પણ મેં તો જોઉું છું જય્યારે પણ આવ ત ઘરે તાર પપ્પા જયારે આવે ત એ બિચારો તો પાછા પાછળ બિચારા ને કેવી રીતે લાગી. ગયો એ મને અફસોસ થાય છે.
હા યાર અત્યારે પાપા આવે છે ને એ ઉભો. પણ નથી થતું પપા પોતે એના પાસે જાય છે અને ચારો મે્યા વ્યા કર્યા કરે
કઈ નને મેં આવીશ મળવા મારી બેન આવશે ને તો આવી ચો ચોક્કસ આવી છેને જોવા માટે તો. ાર મનેથી તને પહેલા કેવું જોય હતું ને.
હ મને ધ્યાન નહ હતું અત્યારે આવ્યું હત મેં કીધું ચલ તને બતાવું કેમ કે. તને પણ બહુ લગા જ.
એકદમ એ તો તું એટલા દિવસ હતી ને ત્યા એને મેં એને જોયું છે તો મને ખબર છે. વિચારો મેમ એને મોટા કર્યું છે અનેને તું પાટળું કરી દીધું. હા ચાલ તો ઠીક છે. આવીશ મેં ઓકે બાય